હલો!
હલો!
હા! હું કરો બેન?
કાઈ ની ભાઈ. તમને જ યાદ કરતી હતી.
એવું.
હા!
હા, આપડે તો બહુ બાળપણથી સાથે જ
હા, એટલે તો તમને જ યાદ કરતી તી. મેં કે બાળપણથી સાથે હતા, આપડે કેવું રમત રમતા હતા, કેવી કેવી રમતો, યાદ છે ને?
હા, બહેન બહુ મજા આવતી હતી, રમતો રમવા.
હા, પેલી આમળી-પીપળી પછી સુરબાટ. કેવી-કેવી રમતો રમતા હતા નઈ?
હા, બાળપણ ની મજા જ કઈ અલગ હતી કે ની?
હા, અને આપડે કેવા કેરીઓ તોડવા માટે જતા હતા.
અરે! બહુ મજા એ તો. પેલા તે કેરી ના માલિક કેવા આપણને ભગાડતા હતા.
હા, એને સંતાઈ-સંતાઈ ને આપડે કેરીઓ તોડી લાવતા હતા નઈ, પથરોથી મારી મારીને કેરીઓને
હા, અરે એ અનુભવ બહુ જ, હવે યાદ આવે તો મજા આવી જાય.
હા, એજ તો, નાના હતા ત્યારે રખડવાની મજા
હા!
એમાં કે જંગલમાં જતા હતા, જંગલમાં ના ફળ ખાવા માટે.
હા, પેલા કરમદા, અળીમ ને એવા બધા ફળ.
હા, એ તો કેવા બપોરે તો પણ આપણને તડકો નહી લાગે ને ભર બપોરે આપણેે નીકળી જતા હતા.
અરે! બહુ મજા આવતી હતી રે.
હા, એ ખાવાની જ મજા આવતી હતી કે.
અરે! તને ખબર છે કે, તે પેલા આપણે મહોડા વાનવા જતા હતા, તે મહોડા ના ફળ?
હા, મહુડાના ફળ ની, એને મહુડા ના ફૂલ કેવાય.
હા, ઈ જે હોય તે, પણ મને તો એ ફળ જ એવું લાગે. મેં તો ખાઈ લેમ કાચા-પીચા.
હા, એ તો છે. કેમ કે, આપણા માટે પણ બહુ સારું છે એમ, શરીર માટે ફાયદાકારક પણ પેલું કેવાય.
હમ્મ.
હવે તો જવાય નઈ, આપડે હવે મોટા થઈ ગયા.
અરે! ક્યા આપણને ટાઈમ ના મળે હવે. ભણવામાં તો આપડું ભણવામાં બી ટાઈમ નહી મળે. એવું થઈ ગયેલું છે હવે.
સાચી વાત છે. આત્યારની જિંદગી જ એવી થઈ ગઈ છે.
હા, હા.
એટલે પેલાના દિવસોની મજા જ કંઈક અલગ હતી.
અરે! હું જેવ વાત કેઉં તને આપણા બાળપણની ને એકાદ પ્રસંગ છે ને, મને બહુ જ યાદ આવે તે.
કેવું, કયો પ્રસંગ?
અરે તે આપડે ખબર કા આપડા પપ્પા લોકો ત્યાં ક્યારે જતા હતા તે. સગા વાળાને તે જાત તા હતા. પછી આપડે એ લોકોને પાછળ લાગેલા કે અમને બી લઈ જાઓ, લઈ જાવ પણ એ લોકો લઈ નઈ જતા હતા તે
હા એ તો છે હા.
અરે તેમાં આપણને પપ્પા એ તે દાદર ડો ને તપેલી લઈને ભગાડેલા તે
હા એ તો પપ પા બિવડાવા માટે કેવ-કેવું કરતા હતા.
અરે મેં તો તે વખતે બોહ બી ગયેલો. તારા ઉપર રે લઈને ભગાડતા હતા તો.
અરે એ વાત જ છોડને તું હવે એ વાત નહી કર બીજી વાત કઈક કર.
નહી નહી એ તો વાત મને યાદ આવેજ.
અરે એ તો પપ્પા છે ને બિવડાવવા માટે કે આવું નહી કરવાનું એમ જીદ સારી નથી એના માટલે કેતા હતા. ત્યારે મને બહઉ ગુસ્સો આવતો હતો, પણ હવે મને એ બધું સમજાય કે જે કે એ હારા માટે જ કઈ એમ
હા બરાબર. એટલે છે ને આપડે બાળપણમાં આટલી બધી સરારત ની કરવી જોઈએ. પપ્પા લોકો ભી બહુ હેરાન થતા હતા ને પેલા
પણ એ બધું તો જરૂરી છે કે
હા, બરાબર બરાબર.
કેમ કે જે બાળપણ આપડે મસ્તી ના કરી હોય એ બાળપણ શું કામનું?
હા હા.
એ તો હું તો બહુ મસ્તી કરતી હતી.
અરે પેલા તે આપ આપડા ભાઈ ની વાત ખબર છે કે?
ભાઈની વાત?
આપડે ભાઈ તે સ્કૂલ માંથી ભાગી આવેલ તે એક વાર.
હા ભાગી આવેલું ને.
ચોથા ધરણમાં હતો કે પાંચમામાં હતો ત્યારે ભાગી ભાગે આવ્યા અને પપ્પાએ બરાબર લગાડી તે.
હા, પણ પપ્પા જે કરી સારા માટે જ કરે.
અરે એજ પણ મને એ વાત યાદ આવે કે નહી.
હા, એ તો સાચી વાત છે તારી. પણ એ છોડ આપડે રમતા હતા કેવું એ યાદ કર ને આપડા ઘરની બાજુમાંજ બધા અહ અને કેવી રમતો પછી રમતા રમતા લડાઈ ફડતા.
હા હા એ વાત તો મેં ભૂલી ગયો એ વાતમાં તો બહુજ રસ છે.
હમ્મ એ આદત તો છે ને પેલાની એ હજી પણ કેટલીક છુટી નઈ.
હારે. તારામાં તો બોહજ લક્ષણ છે.
હા તો પછી બાળપણ તો જવું જ નને જઈએ નહી તો એમ થાય કે આપડે તો મોટા થઈ ગયા જિમ્મેદારી પણ અહ હોય ખરી પણ એટલું બધું પણ નઈ.
હા હા.
હા, ઘરે તો છે ને આપડે પોતાની રીતે રેવાનું એમ.
ઘરે ને?
હા. જો ગમે તો ક્યારેક ક્યારેક મૂળ હોય તો મસ્તી કર લેવાની અને ક્યારેક ક્યારેક એવું લાગે તો પછી લડાઈઓ કર લેવાન
પણ બેહેન આપડે એ પણ જોવાનું કે ઉમર પ્રમાણે તે વસ્તુ પણ નહી કરવાની એવું.
ના ના ઉમર સાથે તો કોઈ લેવા દેવો જ નથી ભાઈ. કેમ કે છે ને બાળપણ એવું છે કે જેમાં આપણને કોઈ જાતનું કોઈ ટેન્શન નહી હોય. અત્યારે પણ જોજો અત્યારને એવી એટલી ભાગદોડની જિંદગીમાં છે ને કોઈ માણસ આમ મસ્તી થી મોજેલો રે ને એ બહુ મોટી વાત કેહેવાય. કેમ કે અત્યારનો સમય જેવો છે ટેન્શન ભર્યો છે સમય.
હા, આ વાત તમાર તો સાચી છે.
લા માટે જ તો. ઉમર સાથે કહી લેને નહીં. રમત ને ગમત આપણા શરીર માટે પણ સારી છે અને આપણું મગજ ફ્રેશ કરવા માટે છે ને એ બધું જરૂરી છે. નહી તો ટેન્શન આવી જાય માણસ પછી ડિપ્રેશન માં જતા રહે એવું પણ બની જાય.
હા એતો છે. અને ખબર કે હવે તમે નોટિસ કરેલો બાળકો વધારે રમવાનું ઓછું કરી દીધું છે.
હા એ વાત છે. આપડે કે બાળપણમાં બહુ રમતા હતા અત્યારના છોકરાઓ તો સ્કૂલેથી આવે એટલે ફોનમાં જ ફોન જ જોતા રહી.
હા એજ તો મમ્મી પપ્પા એ લોકોને ફોન શા માટે આપે એ જાણવા દવુંશે.
અત્યારે બાળકો કેવાય કે બો હમ પેલાની જેવા ની રેહા એમ ડિજિટલ રીતે એમને બધી જ ખબર પડવા લાગી ગઈ બધું એ લોકોને પેલા થી ખબર જયારે એ સમયમાં આપડે એની ઉંમર જેવાતા ત્યારે આપણને કઈ ખબર. પણ હતી કે આ મોબાઈલ છે હું એચલીમાં અત્યારે તો. અત્યારના બાળકોને તો બધું જ ખબર હોય.
અરે જવા દે ને. મારા પપ્પા ને અ આવડે નઈ ને એ મોબાઈલ.
હા.
એના કરતા તો બેનની છોકરી છે. એને આવડે એ પણ તો પેલામાં છે.
એ તો છે એજ તો વાત કહું અત્યારનો સમય જ એવો છે કે બાળકો છે ને વધારે પડતા ફોન માં જ હોય પેલા આપડે એ કે મત અલગ અલગ રમતો રમતા અત્યારના બાળકો એવા છે ને કે રમતો રમવાને બદલે ખાલી છે ને મોબાઈલ માં. રમતો રમી લે એના સિવાય ક ને એનું મોટું નુકસાન એમને પણ થતું છે અત્યારના બાળકોને જોયું છે કે ચશ્મા આવી જાય એમ નાની ઉમરમાં જ.
હા એ પણ ખબર ને કેવી રીતે આવે.
હા આ ફોન ના કારણ જ છે મોટું કારણ તેજ છે.
તો મોટું કારણમાં જિમ્મેદાર તો મા બાપા જ થાય કે નહી.
હા એ પણ છે કેમ કે બાળક છે ને જમતું ના હોય તો પણ બાળકના હાથમાં ફોન થમાવી દે કે લે ફોન જો ફોન જોતા જોતા જમો એટલે બાળક જમી લે મા બાપે જેવી તેવ પાડેલી છે.
હા બો ખોટ્ટે પાડેલી છે. હવે એના મા બાપે પણ છે ને બાળકો પણ. અ હટ કરેને રહી કે. મારે. વ મોબાઈલ વગર ખાવું નથી કે મારે મોબાઈલ વગર જવું નથી.
હા પણ પેહલાથી મા બાપે છે ને થોડીક કાળજી લેવી જોઈએ એમ. કે બાળકને ફોન ના બદલે કઈક બીજું આપી બીજી રીતે પણ બાળક ને ટેવ પાડી શકાય. કંઈક લખવા માટે. તે આપી દેવા ડ્રોઈંગ કરો કે એ લખો એ કરો કે પછી કઈક બીજું એમ વાત કરતા કરતા વાતો કેતા કેતા તમને ખબર છે અત્યારના બાળકો ફોન વગર સુૂતા નથી ને પેલા આપડે કેવા. આપડા દાદા કે દાદી એ લોકો આપણની વાર્તા સંભળાવતા
અરે હા પેલા દાદી ની વાર્તા બો આપણને રોચક લાગતી હતી પેલી ચાંદ ઉપરની પરરીઓ વાળી.
હા એજ તો અત્યારના બાળકોનેને તો એનું કઈ ખબર જ નહી હોય આપણા વખતે આપડા દાદા દાદી કેવા આપણને રાત્રે સુતી વખતે એટલે અલગ અલગ વાર્તા સંભળાવતા કે પેલા આવું હતું આવું હતું. અત્યારના બાળકોને તો કઈ ખબર જ નહી એના વિશેય
હા.
એટલે ખાસ તો એ નહિ કરવું જોઈએ. ને.
હા બરાબર છે તમારી વાત.
એટલે મા બાપે છે ને એ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ અત્યારના બાળકોને તો ખબર હો ને આપણેે રાતના સુતાય એટલે બહાર આંગણામાં સુતાય એટલે સુતા સુતા આકાશમાં તારા ઓ ગણતા હતા.
અને હવે તો ને હવે તો બાળકો મોબાઈલમાં કેટલા ટકા ચાર્જિંગ ઉતરી એજ જોઈ.
એજ તો એ લોકોને ખબર જ હોય.
એવું છે. પણ જવા દેને આપડું બાળપણ સારું ગયું એજ બોહ મજા ની વાત હતી.
પણ અત્યારની જે પેઢી છે એમનું બાળપણ સારું નથી જતું એનું શું એ તો બહ ચિંતાજનક છે ને જો અત્યારની પેઢી એવી છે તો હજુ બી એના આગળની પેઢી આવનાર પેઢી જે છે એનું શું થશે એમ.
હા.. એ તો હવે હા સાચી વાત છે. એના મા હવે સરકારે કઈ નિયમ બનાવવા જઈને તો મા બાપે સ્ટ્રીકલી રેવું જોઈએ એટલે આવું બધું બહુ મોટું સ્ટ્રીક બી ની રેવું જોઈએ, પણ છે ને નોર્મલી બાળક થોડું એટલે થોડે એટલે ખબર દીવસ માં એક બે વાર મોબાઈલ જો જોય તો કોઈ વાંધો ની પણ એમાં બી એક બે કલાક ની, પણ અડધો કલાક કે પંદર મિનિટ બસ આટલું જ આપવું જોઈએ મોબાઈલ જોવા.
હા સારું તો ભાઈ ચાલો હવે રાખું છું કામ છે મારે હા.
હા, સારું સારું. ચાલો ભાઈ.
ચાલો.